હા બોલો કેમ છો. બસ નમસ્તે મજામાં તમે કેમ છો.
બસ મજામાં મજામાં હા તો આજનો આપડો ટોપિક કઈક એવો છે. કે જે હા હા આજનું આપડું ટોપિક છે. કે સ્કૂલ સ્કૂલ જે લાઈફ છે. એનું જે જીવન છે શાળાનું જે જીવન અને પોલીસ નું જીવન એજ અને એ છે. એમને ઘણા બધા ફાયદા પણ છે. ઘણા બધા એવા હા એવી ઘણી બધી સમસ્યા પણ છે. કે જે બંનેમાં કહી શકાય શરૂઆત કરે તો જેમ કે સ્કૂલ લાઈફ હોય તો સ્કૂલ લાઈફ તો જયારે આપડે નાના હોય ત્યારે પેલા ધોરણથીજ શરૂ થઈ જતી હોય છે સ્ૂલ લ એમાં પણ શરૂઆતમાં તો આપણા મિત્રો પણ ના હોય એમ તો જયારે પણ આપણે સ્કૂલમાં એડમિશન લઈએ છીએ તો ત્યારે પણ પેલાથી પેલા એક બે દિવસ આપડણે જતા હોય છે સ્કૂલ પછી ધીમે ધીમે આપડા નવા નવા મિત્રો બનતા હોય છેમ તો પછી સ્કૂલ લાઈફ એક વસ્તુ એવી થઈ ગઈ કે પછી એક સુરક્ષા વાળી વસ્તુ થઈ જાય એક બંધન રૂપે થઇ જાય કે વસ્તુમાં તમે સ્કૂલ માં જાઓ છો તો તમારે રેગ્યુલર જ તમારે સ્કૂલમાં જવું પડે છે એમ રેગ્યુલર તમારે ક્લાસ અટેન્ડ કરવા પડે છે એમ એટલે એ પ્રકાર ન આખું એક જીવન તો કહી શકાય સ્કૂલ લાઈફ નું એમ અને બીજી બાજુ જોઈએ તો કોલેજ લાઈફ હોય તો જયારે કોલેજ લાઈફ માં આપડે આવતા હોય છે ત્યારે અ આપડે એક સ્વતંત્ર રૂપે થઈ જતા હોય છે્યા એટલે કે આપણને એક પ્રકારની સ્વતંત્રતા મળી જતી હોય છે એમ કે આપડે કોલેજ તો ક્યાં આવે એનું કઈ નક્કી ના હોય કેમ કે આપડે કોઈ ગામડામાં રતા હોય તો કોઈક સિટીમાં જવાનું ક્યારેક થતું હોય છે કોલેજ આવતી હોય છે એ પ્રમાણે અને ક્યારેક પછી સિટીમાં રહેેતા હોય છે તો પછી બીજી સિટી માં પણ આપડણે અ કોલેજમાં ત્યાં આપણને એડમિશન મળેલું હોય તો ત્યાં આપણે જવાનું થતું હોય છે તો એ તો આપણને પછી એકલા રહેેવાની એક સ્વતંત્ર સ્વતંત્રતા મળી જતી હોય છે એટલે એ પણ એક મુદ્દો છે અને કોલેજમાં ક્યારેક એવું થાય સવારે કે ભાઈ આજે નથી જવું તો પછી આપડે નથી જતા એમ એટલે ક્યારેક પછી ફ્રેન્ડ બધા લોકો હોય તો કે જવું છે એમ. તો પછી બધા લોકો જતા હોય છે, તો તમે શું કેશો એના વિશે સ્કૂલ વિશે?
હા આ તો તમે કેવો હોય તો બરાબર છે પણ શું આમાં સ્કૂલની લાઈફ અને કોલેજ ની લાઈફ છે ને આમ બંને એવુ મતલબ બંનેવમાં મતલબ એટલું બધું અલગ જ હોય છે કે સ્કૂલની લાઈફ અલગ હોય છે અને કોલેજ ની લાઈફ પણ અલગ હોય છે બંનેને જ આમ પોતાના અલગ અલગ અનુભવ હોય છે જેવી રીતે સ્કૂલમાં તો શું આપણને સારું શિક્ષણ પણ મળી શકે છે આપણને ડિસિપ્લીનમા મા શકીએ છી એ બધું આપણને સ્કૂલ માં શીખવા મળે છે જયારે કોલેજમાં તો શું આપણને મતલબ ભવિષ્યમાં આપણે શું કરવું છે આપણે કોલેજ ના દિવસો પણ કેટલા બધા એન્જોય કરીએ છીએ અને ભવિષ્યમાં આપણે શું કરવું છે તો તે આપણને કોલેજમાં ધીરે ધીરે બધું ખબર પડે છે.
હા બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ સ્કૂલમાં પણને જે પણ અ સર અથવા તો જે પણ શિક્ષક હોય છે તો તે ક્લાસરૂમની અંદર જ એક અ ડિસિપ્લિન હોય છે કે જેના માધ્યમ થી આપણને દરેક વસ્તુ શીખવતા હોય છે. એટલે એક પ્રકારનું ડેલી રૂટીન થઈ ગયું હોય છે, આપડું સ્કૂલમાં કે દરરોજ તમારે જવું જ પડશે એમ અને એ પ્રકારે તમારે વસ્તુ ભણવી જ પડશે મને કોલેજ લાઈફમાં કેવું હોય છે, કે જે પણ તમારે એક્ઝામ હોય કોલેજ લાઈફમાં તો એ તમે પછી અગાઉ જ તમને ક્લાસરૂમાં એ પ્રકારે બધું ચીટિંગ વાળું થઈ ગયું છે કે ભાઈ તમને મેમ કહી દેશે કે આટલું આટલું તમારે વાંચી નાખ ખરું ને આટલું એક્ઝામમાં આવશે એટલું તમારે કરી નાખવાનું એમ એટલે ઘણા લોકો પછી કોલેજમાં આવી રીતે પછી લેતા હોય છે એટલે કે પછી બંક મારતા હોય છે કે લેક્ચર માંથી નીકળી જતા હોય છે કે પછી મુવી જોવા નીકળી જતા હોય કે પછી કોઈ લોકો ફરવા નીકળી જતા હોય છે તો આખું એટલે એન્જોય લાઈફ જ આખી કોલેજ લાઈફમાં લોકો માણતા હોય છે એમ પછી જયારે કોલેજ લાઈફ પૂરી થઈ જતી હોય છે ત્યારે પછી લોકો બહું જ તકલીક માં પણ ઘણા બધા લોકો મુકાઈ જતા હોય છે કેમ કે કોલેજ લાઈફમાં પછી હરિયા ફરિયા હોય મુવી જોઈ હોય એટલે પછી જોબ ને પછી જોબ ગોતવા માટે નહી નીકળે તો પછી ક્યારેક દસ હજારની જોબ મળતી હોય છે તો ક્યારેક પાંચ હજારની જોબ મળે છે એટલે પેલા અગાઉથી જ કઈક એવો મારું તો એવું માનવું છે કે જયારે બાળક બારમું ધોરણ અથવા તો દસમું ધોરણ પૂરું કરે છે તો ત્યારે જ એને કઈક ડિસિજન લઈ લેવું જોઈએ કે મારે શેમાં જવું છે મને
હા.
ફ્યુચરમાં ની શું ડિમાન્ડ છે તો એના આધારિતને એ વસ્તુ કરવી જો તો કોઈ પણ આગળ જતા એને પ્રોબ્લેમ ના આવી શકે એમ તો શું કેહેશો તમે એના ઉપર?
હમ. હા એતો છે આપડે શું સ્કૂલ નું સ્કુલનો જે આપણી લાઈફ હતી તે તો અલગ જ હોય છે કોઈ વખત આપણે ભવિષ્યમાં આવી રીતે યાદ કરીએ સ્કુલ ના દિવસો તો કેટલું આમ સારું લાગે મજા આવે છે આમ જેમ કે હવે સ્કૂલમાં આપડ મતલબ નાલા હતા અત્યારે મતલબ અ આપણે પેલી આમ નવા નવા સ્કૂલ માં શાળાએ જતા અત્યારે આપણે નવા મિત્રો બનાવતા શિક્ષકો પાસેથી આપણને કેટલું મસ્ત કેટલું બધું શીખવા મળતું. આમ જીવનમાં અન્ય મતલબ કેટલું બધું હોય તે આપણને આપને સ્કૂલ માં શીખવા મળતું હતું આપણને શિક્ષકો દ્વારા સ્કૂલમાં રોજ સવારે પછી આપણે નાલા બધા ભેગા થઈને લાઈનમાં જઈને બધા પ્ર એના કરતા ને કેટલા બધા એવા બધા પીરિયડ્સ હતા રમત ગતમત ના પીરિયડસ હોય તો તેમાં પણ આપણે આપણા અ ફ્રેન્ડો સાથે પણ કેટલા બધા આપણે મજા કરતામ સ્કૂલ ની લાઈફ એકદમ અલગ જ હોય છે અને જેમ કે હવે કોલેજમાં તો કેવું હોય
હ.
સ્કૂલ કરતા એકદમ અલગ જ હોય છે. હ મતલબ ત્યાં છે ને આપણેે પોતાના એકદમ સ્વતંત્રતાથી આપણે એકદમ રહી શકીએ છીએ આપડ પોતાના મરજીથી અ પસંદગી ના હિસાબથી આપણે આપણા વિષયમાં અભ્યાસ કરી શકીએ છીએ. તો એવું બધું આમ કોલેજમાં તો શું નવા મિત્રો, નવા શિક્ષકો ને એવું બધું અલગ જ થઈ જાય છે સ્કૂલ નું અને કોલેજની લાઈફ નું આમ
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ સ્કૂલ જે લાઈફ છે અને કોલેજની જે લાઈફ છે તે બહુ જ વધારે આમ અલગ જ પડી જતું હોય છે કેમ કે ઘણી બધી એવી સ્વતંત્રતા હોય છે કે જે ના મળતી હોય છે એમ હા સ્કૂલ ટાઈમમાં એ એટલે પછી એ પ્રકારે આખું જીવન જ આપું શેડ્યુલ જ આપડું આખું ફૂલ થઈ જાય એમ સ્કૂલ લાઈફ એમ આપડું ભાઈ સવારે વહેલા તમારે પાંચ વાગે કે છ વાગે છ વાગે કે સાત વાગે તમારે સ્કૂલ નો ટાઈમ હોય તો તમારે પછી વહેલા સવારે. તમારે વેલા ઉઠી જવું પડે પછી. નાસ્તો કરીને પછી સીધા સ્કૂલે નીકળી જતા હોય છે ને બપોરે પાછા લંચ. પડે છે તો ઘણા લોકો ટિફિન લઈ જતા હોય કે. કોઈ ઘરની પાસે હોય તો એવડા લોકો ઘરે આવીને વાય જમવા આવતા હોય પાછા. ફૂલ ડે ની સ્કૂલ હોય તો પાછા બપોરે. બેગ પેક કરીને પાછા લોકો સ્કૂલ પર જતા હોય છે એટલે પાછા ચાર વાગે કે પાંચ વાગે. ત્યાંથી નીકળતા હોય છે સ્કૂલ ઉપર થી ને. પાછા એવડા લોકો કઈક પોતાનું જે કાર્ય હોય છે એ કરતા હોય છે એટલે. સાંજ પડી જાય અને દિવસ પાછો. બીજો શરૂ થઈ જતો હોય છે એટલે એમાં ક્યારેય પણ આમ તમને ફ્રી ટાઈમ ના મળતો હોય છે એમ. અને ફ્રી ટાઈમ મળે તો પણ ખુબ જ ઓછો મળે તો એ પણ. હ રવિવારના જે દિવસો હોય છે એમાં તમને મળતું હોય છે ફ્રી ટાઈમ એમ. એટલે ફ્રીડમ જેવી જે વસ્તુ છે તમને સ્કૂલ લાઈફમાં. તો મળે છે પણ બહુ જ ઓછી મળે છે અને જયારે કોલેજ લાઈફ ની વાત કરીએ તો એમાં તો. કોઈ પણ તમે ફ્રેન્ડ હોય તો કોઈ પણ તમે. જયારે કોલેજ ના હજી તો શરૂઆત ના જે દિવસો હોય છે એમાં. તો તમને એવું લાગતું હોય છે કે આપડણે સુું કરી નાખશું એમ. આટલું બધું ભણી લેશુ ને એક બે દિવસ તમે. લેકચર ભરો પછી ત્રીજા ચોથા દિવસે તમારા ફ્રેન્ડ નવા બન્યા. તો પછી કે ચાલો આપડે જઈએ બાર ફરવા એમ તો પછી ધીમે ધીમે ન્યાથી તમારી એ શરૂઆત થઈ જતી હોય છે મને શિક્ષકોને ખબર જ હોય છે કે આવડા લોકો. ત્રણ ચાર દિવસ સુધી. હ આવશે અને પછી જેવડા લોકો પાછા જતા રહેશે એટલે. સ્કૂલ હબ એ પ્રકારનું જ થઇ ગયું છે એટલે તમે આમ બે ડિફરન્સ તમે જોઈશ. ત ભય એમ સ્કૂલ લાઇફ માં અને કોલેજમાં એમ જ્યારે સ્કૂલ લાઇફમાં આપણે. અને સ્કૂલ લાઈફમાં આપણે જયારે નાસ્તો લઈ જતો હોય છે તો. જયારે પણ આપડે લંચ. બ્રેક પડતી હોય છે ત્યારે આપે બધા મિત્રો. જોડે બેસીને જમતા હોય છે એટલે એ પણ એક કઈક અલગ મજા હતી એમ સ્કૂલ લાઈફ. મ એ પણ જોવા જઈએ.
સ્કૂલ અને કોલેજમાં તો શું આમ. નવા નવા મિત્રો નું પણ એમાં અલગ જ મહત્વ હોય છે સ્કૂલ ના મિત્રો. પણ અલગ હોય છે અને કોલેજ ના મિત્રો પણ અલગ હોય છે. પણ એમાંથી જે આપણે પોતાના જીવનમાં જે સાચ. ચા મિત્રો હોય છે જેમ કે મુશ્કેલી સમયમાં આપણને સાથ આપે છે એવા પણ મિત્રો આપણા બને છે. તેમાં પણ સ્કૂલ ના અલગ હોય છે કોલેજ ના ના પણ અલગ હોય છે. તો જ તે તે લોકો શું આપણને જીવનમાં. ક્યારે પણ એવો સમય હોય. તો આપણા એવા મિત્રો પણ હોય છે સાચા મિત્રો. તો એ આપણને સાથ આપે છે જીવનમાં. હ છેલ્લે સુધી આપણો સાથ નિભાવે છે. તો એ બધા મિત્રો આપણને સ્કૂલ અને કોલેજમાં. પણ કોલેજમાં જ મળે છે આપણને.
બિલકુલ બિલકુલ એટલે ઘણા બધા એવા મિત્રો હોય છે કે જે સ્કૂલ લાઈફ થી આપણી જોડે જોડાયેલા હોયને ઘણા લોકો. લોકો. એવા પણ મિત્રો હોય છે કે જે આપ કોલેજ લાઈફમાં આપ જોડે હોય તો ઘણા બધા એવા મ્ર. ભેગા થઈ જતા હોય છે પરંતુ જયારે ક્યારેય પણ સમસ્યા આવે છે. ત્યારે એમાંથી. એક થી બે મિત્રો જેવા હોય છે કે જે તમને સપોર્ટ કરતા હોય છે એટલે. જે મિત્ર સાથે તમે વધારે સમય વિતાવ્યો હોય છે તો એ વસ્તુ એ વ્યક્તિ સમજતો હોય છે તમને મ જે વ્યક્તિ તમારી જોડે હજી એક બે વરષ રહ હોય છે તો એ વ્યક્તિ પછી તમને પૂરેપૂરું ના સમજી કેમ એટલે એની સાથે તમે હા એટલે લાંબા ટાઈમ સુધી તમે વ્યક્તિ જોડે ટાઈમ પસાર કરી હોય તો તમને આ વધારે ખ્યાલ આવે છે એમ તો કચા મળીશું આપડે એક નવા ટોપિક સાથે
ચલો મળ ઓકે